હમ્મ સારું ચાલ
કેમ છો મજામાં?
હા એકદમ મજામાં, તમે કેમ છો?
હા, અમે પણ મજામાં હો
અવાજ આવે છે મારો.
હા, અવાજ આવે છે, આવે છે.
તો વાંધો નહી. હમ્મ, શું કરો છો તમે કોઈ નોકરી કે ધંધો કે એવું કઈ કરો છો.
ના હું અત્યારે ઘરે જ છું, હાઉસવાઈફ છું પણ હું અ ગમે ત્યારે કઈ પણ મદદરૂપ થાય એ ટાઈપનું કઈ પણ કરી શકું છું એમ. પણ સાચી રીતે આપડે અમ અ તમને શું લાગે કે નોકરી વધારે ફાયદાકારક છે, કે ધંધો ફાયદા ફરક છે.
આમ તો જોઈએ તો બંને પોતપોતાની જગ્યા સારા છે, પણ આપડે કઈ રીતનું કરવું છે, આપણી પાસે બચત કઈ રીત નુ હોય તો આપડે કોઈ ધંધો કરી શકીએ. કે અમુક મહિના જો એમાંથી આવક ના આવે તો આપડું ઘર ચાલી શકતું એમ હોય તો ધંધો આપણા માટે સારો છે.
સાચી વાત છે, હા પણ અ સાચી એક એક રીતે જોવા જઈએ તો નોકરી પણ સારી જ કહેવાય, કે આપણેે અ વધારે જે કામ કર્યું એનું આપણેે પગાર મળી રય એ પણ સારું કે પણ સાચું મારા પ્રમાણમાં ધંધો વધારે સારો કેહેવાય. કારણ કે આપડે હોય એના કરતાં પણ વધારે આપડે કામ કરી શકીએ, અને વધારે આપડે પૈસા મેળવી શકીએ.
હા એ વાત તમારી સાચી છે કે, જો આપડે નોકરીમાં જેટલો ટાઈમ આપે એટલો ટાઈમ આપડે ધંધાને આપતા હોય. તો એમાં આપડે કંઈક નવું નવું કરીને આપણે વધારે કરી શકતા હોય જયારે નોકરીમાં તો તમે ગમે તે એટલું કામ કરો તમારું ફિક્સ જ હોય કે આટલો જ પગાર આવવાનો છે, એમ
હા એ એ આવક આપણી સ્થિર રયે કે આટલી આવક છે તો એજ પ્રમાણે હવે આપણે આટલા આટલા માજ ગુજરાન ચલાવવાનું છે. ને ધંધામાં ઉતાર ચઢાવો આવે છે, જેમ આપણે મહેનત કરીએ એમ વધારે પૈસા મળે. આપડે જેમ આળસ કરીએ એમ આપણા પૈસા જતા રહેે.
એ વાત સાચી છે, તમારી પણ ક્યારેક આપડે આર્થિક આયો જન કરવાની જરૂર હોય, તો તે એ વખતે પગારદાર નોકરી હોય, તોએ આપને ખબર હોય કે મારો પાંચ હજાર પગાર આવશે. તો આપણે આખા મહિનાનું આપડે એ રીતનું શેડ્યુલ બનાવીને રાખીએ કે આપણે આ પ્રમાણે ખર્ચ, કરવાનો છે, જ્યારે ધંધા મા એવું કંઈક ન હોય તો આપડે કોઈ એવું આયોજન પેલે થી કરી શકતા નથી.
સાચી વાત છે, પણ નોકરીમાં અ અ આપડો જે પગાર હોય એ મર્યાદિત જ રહે છે, એટલે આપણે એજ પ્રમાણે સાવ અત્યારના, અ આ જમાના પ્રમાણે આપણે જોઈએ તો કેટલા બધા ખર્ચા થાય છે. છોકરાઓની સ્કૂલ ની ફીને બધું નોકરીમાં, પૂરું કરવું બહુ અ અઘરું છે, કારણ કે, જો તમે વધારે શિક્ષિત વધારે જ ભણી ભણેલા ગણેલા હો. તો તમને વધારે ન સારી નોકરી મળી શકે. તો તમને આ બધું ફાયદાકારક છે, નહીંતર પછી અ છોકરાઓને નાની સ્કૂલમાં ભણાવવું ને એ બધું ય આપડે એટલું બધું આમ કરી જ નથી શકતા કે આપણે એ વિશી પણ ભરી શકીએ.
હા એ વાત એકદમ સાચી છે અને પાછું થાય એવું કે આપણે નોકરી નો સમય ફિક્સ હોય. એટલે તમે બીજું કોઈ કાર્ય કરી શકું કે ક્યાંય આવું જવું કે તમારા માટે બહુ અઘરું થઇ જાય નોકરી કર તા હોઈએ તો.
સાચી વાત છે, ને ધંધો કરતા હોય તો તમે. અ કામ કરવા માટે રાયખા જ હોય બધા માણસો તો એ પોતા એ કામ આપડે એને સોંપી દે. કે ભાઈ તું આ કામ કરી નાખજે એટલે આપડે પછી બહાર આપડે ગમે ત્યારે નીકળી શકીએ છીએ. એટલે આપણે બીજું પણ કામ કરી શકીએ અને નોકરીમાં આપણે અ હટી ન શકીએ. આપડે રજા પાડીએે તો એનો પગાર એ કપાઈ જાય છે, કેટલી બધી જગ્યા એવું હોય છે. કે જેમ તમે ટાઈમ ઉપર ન પહોંચો પણ તમારા અડધા દિવસનો પગાર કપાઈ જાય છે હવે તો એવી બધી અ ટેકનોલોજી આવી ગઈ છે કે અ દસ મિનિ લેટ થાય તો અડધો પગાર કપાય જાય.
હા સાચી વાત છે, તમારી અને નોકરીમાં હંમેશા બીજાના ડર નીચે બી બીજાના નીચે જ રહેવું પડતું હોય છે, આપણા મનનું આપણે કશું કરી નહી શકતા એમાં. એટલી મહેનત કરવા છતાં પણ
સાચી સાચી વાત છે આપણા પાસે વધારે જ અ નોલેજ હોય વધારે ખબર પડતી હોય તો પણ આપણે એમાં નથી કરી શકતા આપણે આપડે એને સી શીખામણે નથી આપી શકતા કે આપવા જઈએ તો એને એવું થાય કે આ મારી નીચે કામ કરે છે, એ કેમ આપણને શીખામણ આપે છે.
ના એકદમ સાચી વાત છે તમારી. એ રીતે જોવા જઈએ તો ધંધો બહુ સારો પડે છે કે તમે ગમે તે ટાઈમે તમારા ઘર કે ફેમિલીને તમે સમય આપી શકો છો, જયારે નોકરીમાં એ વસ્તુ આપણેે કરી જ નથી શકતા. કંઈ કામ ન હોય છતાં પણ આપણે ઓફિસના જે અવર્સ હોય એ અવર્સ ત્યાં રહેવું જ પડતું હોય છે.
સાચી વાત છે ને જેમ આપડે ધંધામાં આપડે સફળ મેળવીએ, જેમ આપણેે તેમ આપણું માન સન્માન વધે છે. આપણા પરિવારમાં સમાજમાં આપડે માન સન્માન વધી જાય છે. અ ને આપડે બીજાને પણ મદદરૂપ થઈ જાય આપડે ખુદ એટલું અ કમાઈ શકતા હોય ધંધામાં તો આપણે બીજે બીજાને પણ મદદરૂપ થઈએ છીએ જેમ કે નોકરીમાં તમે બીજાને જલ્દી મદદરૂપ ન થઈ શકતા કેમ કે, એ જેટલા પગારમાં તમારા પરિવારનું ગુજરાન જ માંડ ચલાવી શકતા હોય તો તમે બીજાને આપણે મદદ નો કરી શક કીએ, ને ધંધામાં તમે જેમ મહેનત કરો તો આપણે આપણા પરિવારના સદસ્ય હોય એને પણ આપણે મદદરૂપ બની શકીએ છીએ.
એકદમ સાચી વાત છે તમારી. અને આમ જોઈએ તો ક્યારેક મંદિરનો માહોલ છે તો એ સમયમાં કોમ્પિટિશન એટલી વધી છે કે નોકરી ગુમાવાનું ને એ બધ તો ડર પણ બહુ રહેતો હોય છે કે જો તમે ઘ થોડું પણ કઈ આડાઅવડું વાત કરો કેવું કરો તો તમારી જગ્યાએ બી બીજા લોકો ચોક પર આવવા માટે તૈયાર જ હોય છે તો એ પણ એક બહુ મોટો ડર હોય છે
હમ અને ધંધામાં મેન આપડો ફાયદો એ છે કે આપડે અ પોતાના નિર્ણય આપણે પોતે લઈ શકીએ છીએ જેમકે આપણે પેલામાં આપણે પોતે જ લેવા જઈએ તો પણ આપણે જ આપડી ગણતરી જ નથી થતી એમ જ કહી દે કે ભાઈ તું તારું કર તારું જેટલું છે એજ તારે કામ સંભાળવાનું બીજું તારે શીખામન દેવા એવી રીતે હોય છે લોક ને ધંધામાં આપણે પોતે નિર્ણય લઈ તો આપણને ખુદ ને ખબર પડે કે આપણે આગળ શું કરવું છે હજી આપણે કેટલી મહેનત કરશું તો આપણે વધારે કમાઈ શકશું આપણા પરિવારનું આપણે વિચારીને આપડે વધારે કમાઈ શકીએ પેલામાં આપણો સ્થિર રહી જાય આપણો ધંધો આપડી સોરી નોકરી છે ને એ આપડી સ્થિર રહી જાય કે એજ પ્રમાણેના આપડે પગાર મળે એનાથી વધારે આપડે થઈ ન શકે
એકદમ સાચી વાત છે પણ નોકરીનું એ ખરું કે આપડે એક વખત જોબના કલાકો પૂરા થઈ જાય પછી આપણે એના વિશે કોઈ ચિંતા નથી રેતી કે આ કામ પૂરું નથી થયું તો હવે આગળ શું થશે કે આનું શું થશે કા આનું શું થશે જયારે ધંધો લઈને બેઠા હોય આપડે તો આપણા માથે એક હંમેશા ચિંતા રહેતી હોય છે કે હવે મે આટલે આજે આટલું કર્યું તો આ કોમ્પિટિશન વાળી લાઈફમાં આગળ ટકી રહેેવા માટે હવે શું કરવું મારે અહિયા પૈસા ની જરૂર છે કે સ્ટાફ ની જરૂર છે તો હું ક્યાંથી ભેગું કરું એ ટેન્શન એને હંમેશા મગજ ઉપર રહેતું હોય છે
હા ધં-ધન્ધાદારી વ્યક્તિને રાતના ઊંઘઈ નથી આવતી કારણ કે એના મગજમાં સ્થી એજ વિચારો ચાલતા હોય કે હું કેટલી મહેનત કરું કેટલી પેલામાં તો તમે રાત્રે દસ વાગે આવી જાાવ પછી તમને ચેનની ઊંઘ આવી જાય બધું ટેન્શન જે પણ હોય એ તમારા માલિક લેય તમારે કઈ લેવું ન પડે નોકરી વાળા ને કઈ ટેન્શન હોતું નથી ને આ ધંધા વાળા ને અ હંમેશા બધું આ બધું જોખમ આવે તો પણ એને જ બધું અ લેવાનું અને ફાયદા આવે તો પણ એને લેવાનું અત્યારે હરીફાઈની આ આ આપણા આ જમાનામાં એટલી હરીફાઈ વધી ગઈ છે. કે એમાં આપડણે સતત આપણે મહેનત કરતી જ રહેેવું પડે છે
એકદમ સાચી વાત છે તમારી અને જોઈએ તો નોકરી વાળાને કામ ના કલાકો પણ ફિક્સ હોય કે બસ આટલી કલાક કામ છે તો એટલી કામ જ કરવાનું જયારે ધંધો હોય તો તમારે જયારે જરૂર પડે ત્યારે ગમે ત્યારે જતું પણ રહેવું પડ હોય છે એને પૂરો સમય પણ આપવો પડતો હોય છે જયારે નોકરીમાં એવું નથી હોતું
સાચી વાત છે આમય સાચી જ વાત છે નોકરી પણ જરૂરી છે અને ધંધો પણ જરૂરી છે બંને જ આ સમાજ માટે જરૂરી જ છે એવું નથી કે અ નોકરી જ કરવું જોઈએ કે ધંધો જ કરવો જોઈએ બંને જરૂરી છે બધાને પોત-પોતાના ટેલેન્ટ પ્રમાણે એ કરી શકે છે
એકદમ સાચી વાત છે જો બધા નોકરી કરશે તો પછી કોઈ આગળ ક્યાંથી વધશે, ધંધો ક્યાંથી કરશે? તો જે અમુક વસ્તુ છે એ ધંધાદારીઓ પાસેથી જ મળતી હોય. અને બધા પોત પોતાનું કરે તો પાછું કોઈ બીજાને કામે ક્યાંથી રાખશે, તો ધંધો અને નોકરી બંને એટલું જ જરૂરી છે કે કોઈ આપણી પાસે કામ વાળા લોકો હશે તો જ મોટ તેમ જે ધંધાદારીઓ છે એનું કામ આગળ વધશે. એટલે, બંને એકબીજા ના પૂરક સમાન છે. બંનેને એકબીજા વગર ચાલે એવું નથી હોતું.
ને આપણેે કોઈ પણ કામ કરીએ, એ મનથી અને ઈમાનદાર થી કરીએ- -તો નોકરી હોય કે ધંધો- -એ એ આપણા આપડે, એ સફળતા ની સીડી જ છે. એ, આપણે સફળતા આપને જરૂર મળે છે. કારણ કે ઈમાનદારી એટલી જરૂરી છે.
એકદમ સાચી વાત છે. એકદમ સાચી વાત છે, તો દરેક જગ્યા એ ખૂબ જરૂરી છે.
કોઈ કોઈ ભલે બીજા કોઈને નીચે પણ આપણે નોકરી કરતા હોય, ને તો એ આપણે મૂકીને- એ જતા રહે છે. કારણ કે, આપડા ઉપર વિશ્વાસ હોય એને. કારણ કે એ- એ, એ આપડી ઈમાનદારી થી એ પ્રભાવિત હોય છે.
સાચી વાત છે. અને, ખાસ કરીને જોઈએ તો- હા, આપડે કોઈ બિઝનેસ કરતા હોઈએ, હા સાચી વાત. -અને જો આપડે બિઝનેસ કરતા હોઈએ તો- આપણા સમાજમાં, ને એક એ બધી જગ્યાએ આપણો એક માન મોભો પણ અલગ હોય છે. -જયારે અમુક- ક્યાંક, નોકરી કરતા હોય એ લોકોને એટલું માન સન્માન નથી મળતું હોતુ. જે ધંધો કર- -તા હોય એને માન સન્માન મળતું હોય છે.
હા, ભલે ગમે તેટલી મહેનત કરતા હોય. એ વધારે મહેનત કરતા હોય ને તો પણ- માન સન્માન એટલું નથી મળતું, જેટલું ધંધામાં મળે છે. એ ટાઈપ ની, આ નોકરી અને ધંધામાં આ ફરક છે.
એકદમ સાચી વાત છે. આમ, જોયએ તો બને એકબીજા ના પૂરક છે. પણ છતાં, લોકોની દ્રષ્ટિમાં હજી નોકરી અને ધંધો એના વિશે ઘણા બધા- સવાલો ઉપર તા હોય છે. કે કોણ વધારે સારું, શું કરવું જોઈએ. પણ, બધા પોત-પોતાની પરિસ્થિતિની- -પ્રમાણે નોકરી કે ધંધો જો પસંદ કરતા હોય, તો કોઈને વાંધો આવતો નથી હોતો. આગળ જતા-
-ને અને ધંધો બધાને કરવો હોય પણ એ પ્રમાણ નું - આવકઈ હોવી જોઈએ, તો આપડે આગળ કઈ પણ કરી શકીએ. આવક ના હોય તો, પછી નોકરી જ કરવી પડે.
એકદમ સાચી વાત છે.
ચલો, તમારી સાથે વાત કરીને મજા આઈ. પછી આપડે પાછા- પછી મળીએ.